હલો!
કેમ છો?
હા મજામાં તમે કેમ છો? હા હા આવે છે.
સરસ મેં કીધું આજે આપણા જીવનમાં આમ તહેવારોનું મહત્ત્વ એ વિષય પર મેં કીધું થોડી ચર્ચા કરી લઉ તમારી જોડે.
હા હા બોલો બોલો?
આપણે આમ હમણાં જ હવે ગણેશ ચતુર્થી, રક્ષાબંધન આવવાનો સમય થઈ રહ્યો છે, આપણે આ ચોમાસું આવે ત્યારે જ આમ ફીલ કરી લઈએ છીએ કે હવે જો ગણેશ ચતુર્થી આવશે રક્ષાબંધન આવશે એટલે આપણા જીવનમાં આમ તહેવારોનું ઘણું જ મહત્વ હોતું હોય છે.
બરાબર છે, અને આખું વરસ આપણે આગળનો ભાગ જોઈએ વરષનો તો તેમાં એટલા તહેવાર નથી આવતા પરંતુ અડધું જે પાછળનું વરસ છે, તેમાં બધા તહેવારો ખૂબ જ આવતા હોય છે.
હા એ તો તમે ઘણી સાચી વાત કીધી. અને ભારતને તહેવારોનો દેશ પણ કહેવામાં આવે છે. આપણા દેશમાં લગભગ દરેક મહિને કોઈ ને કોઈ તહેવાર ઉજવવામાં આવતો જ હોય છે. અને તહેવારો માત્ર આનંદ અને ઉજવણીનો તો પ્રસંગ નથી પરંતુ તેઓ આપણી સંસ્કૃતિ પરંપરા એકતા અને માનવતાના મૂલ્યોને જીવંત રાખવાનું મહત્ત્વપૂર્ણ માધ્યમ પણ છે.
હા બરા. તહેવારો આપણા જીવનમાં માત્ર આનંદ જ નથી લાવતા પરંતુ સંસ્કૃતિ પરંપરા એકતા અને માનવતાના મૂલ્યોને પણ મજબૂત બનાવે છે.
હા એ તો તમે ઘણી સાચી વાત કીધી. અને તહેવારો આપણા જીવનમાં નવી ઊર્જા ઉત્સાહ અને ખુશીઓ લઈને આવતા હોય છે. વર્ષભર આપણે કામ અભ અને અભ્યાસ માં વ્યસ્ત રહેનારા લોકો તેહેવાર. દરમિયાન પરિવાર અને મિત્રો સાથે સમય પ પસાર કરતા હોય છે. અને આ પ્રસંગો જીવનમાં આનંદ અને તાજગી લાવતા હોય છે.
હા બરાબર. બર છે.
હા. અને ભારત આમ વિવિધ ધર્મો ભાષાઓ અને સંસ્કૃતિઓનો દેશ છે. અહીંયા આમ દિવાળી હોળી નવરાત્રિ જન્માષ્ટમી ઉત્તરાયણ ગણેશ ચતુર્થી ઈદ ક્રિસમસ મહાવીર જયંતી બુદ્ધ પૂર્ણિમા અને ગુરુ નાનક જયંતિ જેવા અનેક તહેવારો ખૂબ જ. ઉત્સાહથી ઉજવવામાં આવતા હોય છે. અને દરેક તહેવાર પાછળ કોઈ ના કોઈ ધાર્મિક ઐતિહાસિક અને સાંસ્કૃતિક સંદેશો પણ છુપાયેલો હોતો હોય છે.
હા બરાબર છે. અને ભારત આમ વિવિધ ધર્મો ભાષાઓ અને સંસ્કૃતિ ધરાવતો દેશ છે તો અહીંયા બધા જ ધર્મના લોકો પ્રેમથી બધા જ તહેવાર મનાવતા હોય છે.
હા એ તો સાચી વાત છે. અને તહેવારો આપણને એકતા અને ભાઈચારા નુ પાઠ પણ શીખવતા હોય છે. તહેવારો દરમિયાન લોકો પોતાના મતભેદ ભૂલીને એકબીજાને શુભેચ્છા ઈચ્છાઓ પાઠવે છે મળવા જાય છે. અને ખુશીઓ વહેંચે છે આથી સમાજમાં પ્રેમ અને સૌહાર્દની ભાવના પણ મજબૂત બનતી હોય છે.
બરાબર છે અને આજના વ્યસ્ત જીવનમાં પરિવાર સાથે સમય પસાર કરવાની તક ઓછી મળે છે. તો તહેવાર દરમિયાન બધા સભ્યો સાથે મળીને ખરીદી કરે છે ઘર સજાવે છે ભોજન બનાવે છે અને આનંદ માળે છે.
હા એ તો સાચી વાત કીધી અને અમુક વાર તો તહેવારોના કારણે જે બે પરિવાર વચ્ચે મતભેદો હોય છે એ પણ જતા રહેતા હોય છે અને બધા સાથે મળીને આવી રીતે તહેવાર ઉજવતા હોય છે.
હા બરાબર છે અને બાળકો પણ તહેવારો દ્વારા પોતાની સંસ્કૃતિ અને પરંપરા શીખે છે. તેઓ વડીલોના આદર વહેચણી દાન અને સરકાર સહકારનું મહત્ત્વ સમજે છે.
હા એ તો તમે ઘણી સાચી વાત કીધી અને તહેવારોનું આમ આર્થિક મહત્ત્વ પણ ઘણું છે. તહેવારો દરમિયાન બજારોમાં ખરીદી વધતી હોય છે. વેપાર ધંધાને પ્રોત્સાહન મળતું હોય છે અને હજારો લોક કોને રોજગારી મળતી હોય છે કપડા મીઠાઈ સજાવટ હસ્તકલા અને અન્ય ઘણા વ્યવસાયોને લાભ થતા હોય છે.
હમ્મ બરાબર છે.
હા અને તહેવારો આપણને પોતાની સંસ્કૃતિ અને પરંપરાઓ સાથે જોડીને રાખતું હોય છે. બાળકો અને યુવાનોને પણ તહેવારો દ્વારા પોતાના ધર્મ ઇતિહાસ અને સાંસ્કૃતિક વારસાની જાણકારી મળતી હોય છે અને આ રીતે તહેવારો નવી પેઢીઓમાં સંસ્કારોનું પણ સિંચન કરતા હોય છે.
હા બરાબર છે. અને ભારતનોો મુખ્ય તહેવાર તો દિવાળી જ કહેવાય છે તે આમ તો પ્રકાશનો જ તહેવાર કહેવાય છે. તે અંધકાર પર પ્રકાશ અને અગત્ય અસત્ય પર સત તેની જીતનું પ્રતિક કહેવાય છે.
હા એ તો તમે ઘણી સાચી વાત કીધી અને દિવાળી તો આમ ઘણો લાંબો તહેવાર છે તમે જોઈ લો તો પહેલા તો ધનતેર અ અગિયારસ ધનતેરસ કાળી ચૌદસ દિવાળી પછી બેસતું વરસ ભાઈ બી આમ પાંચ છ દિવસનો તહેવાર છે. અને આટલા પાંચ છ દિવસમાં લોકો પોતાના પરિવાર સાથે મળીને ઉજવતા પણ હોય છે. અને એના કારણે એમ પરિવાર વચ્ચે એકતા પ્રેમનું પણ વધારો થતો હોય છે.
હા બરાબર છે દિવાળીમાં લોકો ઘરે ઘર ઘરે દીવા પ્રગટાવે છે. મીઠાઈ વેચે છે અને નવા વર્ષની શુભકામનાઓ પણ આપે છે.
હા એ તો તમે સાચી વાત કિધી પરંતુ આમ આજના સમયમાં તહેવારોની ઉજવણીમાં કેટલીક આપણે ખામીઓ પણ જોવા મળતી હોય જેમ જેમ કે વધુ પડતો દેખાડો કોઈ પણણ માણસ આમ દેખાદેખીમાં ઘણું વધારે બિનજરૂરી ખર્ચો કરી લેતો હોય છે. ખાલી દેખાડો કરવા માટે અને ફટાકડાથી થતું પ્રદુષણ ખોરાક નો બગાડ અને અવાજ નું પ્રદુષણ તહેવારોની આમ સુંદરતાને નુકસાન પહોંચાડે છે. તેથી તહેવારોને આનંદ સાથે જવાબદારી પૂર્વક પણ આપણે ઉજવવા જોઈએ
હા બરાબર છે. અને આધુનિક જીવનમાં તહેવારોની ઉજવણીની રીત પણ બદલાઈ ગઈ છે. ટેકનોલોજીના કારણે લોકો ઓનલાઈન જ શુભેચ્છાઓ પાઠવે છે.
હા એ તો ઘણી સાચી વાત કીધી તમે અને ઓનલાઈન જ બધી શુભેચ્છાઓ પાઠવે એના કારણે એ લોકો ભેગા થતા પણ નથી. અને એ જે દૂરી છે એ દૂરી જ રે રહી જાય છે.
હા બરાબર છે. અને તહેવારો દરમિયાન આપણી પણ જવાબદારીઓ હોય છે. જેમ કે સ્વચ્છતા જાળવવી જોઈએ. પર્યાવરણને નુકસાન ન પહોંચે તેનું ધ્યાન રાખવું જોઈએ. અને જરૂરિયાતમંદોને મદદ કરવી જોઈએ, ખોરાકનો બગાડ ન કરવો જોઈએ.
હા સાચી વાત છે. આપણે આમ પર્યાવરણ મિત્ર તહેવારો ઉજવવાનો સંપ સંકલ્પ કરવો જોઈએ. ઓછા ફટાકડા ફોડવા, પ્લાસ્ટિકનો ઉપયોગ ટાળવો. વૃક્ષોનું રક્ષણ કરવું અને જરૂરિયાતમંદ લોકો સા સાથે પણ ખુશીઓ વહેંચવી જોઈએ. સાચો તહેવાર એ છે જેમાં માત્ર આપણું જ નહીં. પરંતુ બીજાનું જીવન પણ ખુશીઓથી ભરાઈ જાય.
હા બરાબર છે. અને તહેવારો આપણને શીખવે છે કે કોઈ ધર્મ અલગ નથી હોતું. આપણે એક જ ધર્મ માનવામાં આવે છે માનવતા. તો બધાએ ભેગા મળીને તહેવાર મનાવવા જોઈએ.
હા એ તો તમે સાચી વાત કીધી. અને અ તહેવારો આપણા જીવનની ખુશીઓ, સંસ્કૃતિ અનેક તાનું પ્રતિક છે એવું પણ કહી શકીએ. આપણે સૌ મળીને તહેવારોને પ્રેમ, શાંતિ, સ્વચ્છતા અને પર્યાવરણની કાળજી સાથે ઉજવવાની સ સંકલ્પના કરવી જોઈએ. હા અને તહેવારો માત્ર દિવા કે રંગોથી નહી. પરંતુ પ્રેમ, એકતા અને સારા સંબંધોથી પણ ઉજ્જવળ બનતા હોય છે. આમ જે તહેવારો બીજાના ચહેરા પર સ્મિત લાવે એ જ આપણે સાચ ચો તહેવાર કહી શકીએ.
બરાબર છે. આમ તહેવારો આપણને માત્ર ઉજવણી જ નહીં પરંતુ વહેંચણી, સરકાર, દયા, કરુણા અને માનવતાનો પાઠ પણ શીખવે છે.
હા અને તમે જુઓ તો આજકાલ તો તહેવારોની અમુક વાર ઉજવણીમાં એટલો બધો રસ પણ નહી રહયો માણસને. તમે ઉત્તરાયણમાં જ જોઈ લો. પેલા કેટલી બધા આમ ઉત્સાહથી ઉજવવામાં આવતો.
હા લોકો સવારે જલ્દી ચડી જતા હતા ધાબા પર.
હા અને પતંગો પણ એટલી બધી આકાશમાં આપણને રંગબેરંગી એટલું બધું આકાશ. થઈ જતું ન જોવા મળતું હતું. પછી આખો દિવસ સ્પીકર, ધાબા ઉપર જ ખાવાનું. પીવાનું બધું જ ત્યાં. પણ આજકાલ તો એવું જોવા મળતું જ નથી. લોકોને આમ રસ જ નથી રહ્યો. તમે હાલ જોવા જશો ને ઉતરાયણના દિવસે તો પેલા તો લોકો આમ છ સાત વાગે ચડીને ચગાવવા માંડતા હતા. આજ આજકાલ તો આમ આઠ, નવ વાગશે ને તો પણ કોઈ ધાબે ચડ્યું જ નહી હોય પતંગ ચગાવવા, આખું આસમાન ખાલી જ હશે.
હા બરાબર છે. અને સાંજે પણ કોઈ દેખાતું નથી બધા જલ્દી આવી જાય છે.
હા એ તો તમે સાચી વાત કીધી. અને વાસી ઉત્તરાયણને પણ એટલું બધું આમ જોવા નહીં મળતો પતંગ ચગાવાનો ઉત્સાહ.
બરાબર છે એવું તો લોકોમાં આજકાલ વાસી ઉત્તરાયણ ઉજવીએ એવું કંઈક તો હોત તું જ નથી.
હા. બધા પોત પોતાના કામમાં એટલા બધા વ્યસ્ત થઈ રહ્યા ગયા છે, ને. કે કોઈ પણ તહેવાર નું આમ, ખુશી થી ઉજવવાનું ભાન જ નથી રેતું એમને.
હા, બરાબર છે.
હા, સારું સારું ચલો. પછી વાત કરીએ, હા, હા.